હા, ભાઈ.
આ તાલ તોાઈ અવાજ આવી રહ્યો છે, અવાજ આવી રહ્યો છે.
હા, સરણ ભાઈ મારો અવાજ આવે છે?
હા, તમારો આવે છે.
કેમ છો? મજા માં છો?
હા, હું તો મજામાં. તમે મજામાં છો?
ઓફ કેવું ચાલી રહ્યું છે? તમારે શાંતિ છે?
એકદમ, એકદમ. ભલે, ભલે. સારું.
હા, તો તમારો બેકગ્રાઉન્ડ નો વધારે અવાજ આવે છે.
બેકગ્રઉન્ડ નો એટલે કંઈ રીતના પંખાો પંખો ચાલુ છે એટલે.
હા, હવે નથી આવતો. એ, આપડે ફરવા જવાનું હતું. શું કહ્યું, શરણ ભાઈ?
હા ફરવા જાવ
કેવું ચાલી રહ્યું છે. સારું ચાલી રહ્યું છે.
હા
હ તમારો અવાજ કેમ કપાય છે. હેલો
ધ્યવાદ
હલો
હલો આ
તમારે અવાજ કપાય છે તમે ક્યાં છો
વશ કર છું પંખો ચાલુ છે આવે છે.
હા તમારે થોડુંક નેટવર્ક આવતું હોય બાબત માં
હા એટલે નેટવર્ક નો થોડો ઈસ્યુ છે ને એટલા માટે
હા
એક મિટ
હા તો જલ્દી કરો ને
હા બોલો મારોત રહે છે વાત કરી
હલો
હલો હ હ
હ આ રિજેક્ટ થાય એના કરતા તમે થોડાક સેટાજો ને થોડાક
હા તો એક ક ન હું છે તોતે ચોક્કસ હા બોલીએ આવે હવાજ
હા હવે આવ્યો તમારે બીજું શાંતિ છે ને ઘરે બધા દાદી દાદા મજા
આવું મજામાં તમારે
હ મજા
હા તો બસ શાંત બીજું ક આપડે પરવા કવાનુંું નક્કી કરવાનું છે થાય.
હા ફાઈનલ છેન
હા તો એ બધ વરસાદ વરસાદ છે.
હા ના અમારા બાજુ વરસાદ નહી તમારી બાજુ છે.
ના અમારે કાણી કાળ વામાંદડી વિ છે.
કાળી કાળી શું વાત છે તમે શું વાત કરી રહ્યા
હા આમ તો પેલા વાદોળ જેવા આવે પેલા ખાપા ખાપાવા
હા બસ સાચી છે આવા કાભા જો ગિરનારમાં હોય ને તો ત્યારે કાભાની અંદર એવું ફરવાની મજા આવે તો કાપા ફાડી નાખીએ આપડણે
હા હા એ વાત સાચી હ બોલો બીજું ક તમારે શાંતિ પાસે હ શતીવ
હા તો સરરૂણ ભાઈ હ એ બાબતમાં તમને ફોન તમે મને કર્યો હતો મારે તમારે થોડુંક જણાવું તું
હા જણાવી લો
હા તો આપડે સૌરાષ્ટ્ર ની અંદર પ્રવાસ કરીએ જેમ કે હોથી બસ માં જ આવ છે કે પછી એમ જું છે એમ જ જાશ આપડે
ના આપડે જઈશું સૌરાષ્ટ્ર પાસેુ જવું છે એટલે ગાડી લઈને જઈએ
હા તમારી બિલ ફૂલ એકદમ સાચી વાત કરી જેમ કે આપડણે ગાડી લઈને જશું સૌરાષ્ટ્રમાં ત્યાં ફરવાની પણ મજા આવી જશે અને ત્યાં અ ફોન એ આપણે અલગ અલગ અને પાઇફોન લે લેતા હોજો
હ આઈ ફોનને લેતા આવશે ને આઈ ફો ને ચોક્કસ લેતા આવી છે.
હા પઇફોન જે એમ પઇફોન ની અંદરજું પાકકો રિઝલ્ટ આવે ને પાકકો આવતું હોય છે.
હા એમ પાક્ક પેલું ચાલ કાટ મારતું હોય
હા હા તમારે બીજું શાંતિ છે ને
હા બીજું શાંત થઈ મારે અયા બધ કાબો બાાબો છે એટલે વરસાદ નહી પણ મેં એમ સુરત એક ભાઈ બંને ફોન કર્યો હતો
હા હા
એને વરસાદ ત્યાં ચાલુ જ
હા તેને તો ત્યાં મળટતો જ નથી
હા એ મટતો જ નહીં
હા હા
હા
તો હું એ કું છું કે તમારે આપડે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જે ફરવા જઈએ ને ત્યાં ફરવાની મજા આવશે તે આ દરિયાલાાયક એવી વસ્તુ હોય છે કે તમે જો આપણે ત્યાં ફરવા જઈએ ને ત્યારે એ ફરવાની મજા આવે ત્યાં ફોટા પાડવાની મજા આવે અને તે અલગ અલગ મજા આવતી હોય છે કો વાત જ તમે છોડી મૂકો
એ વાત તમારી કે દરિયા કિનારો આમ રણું બારણું દેખવાવામાં છે પાખા અર એમ બધું અલગ અલગ પ્રકાર ન બધું જોવા મળે એટ બઉુ જ મજા આવશે આપણધ
હા ગિરનાર જરતું હશે ને ત્યાં જોવાની બહુ મજા આવશે
હા તો મરી એ વાત સારી ત જીવાની ખબ મજા આવશે
હા તમારા અવાજજીગર છે એમ કપાય છે
વે આવે છે રેડી હશો કે થોડું નેટવર્ક શુંગહ
પેલા વાળલા છે ખળ
હા હા એ વાળેલા છે એટલે થોડું
હા એ કાઢી નાખો તો વધારે મજા
હા તોરે એડી કઢ ન
હા કાઢી દીધ એમ
હેલો આવ્યોવે દવે રડી
હા તમારો હવે અવાજ કમ્પ્લીટ આવ્યો છે હું એ કતો હતો જેમકે દરિયા કિનારે જે સૌરાષ્ટ્ર માં જઈએ ને ત્યાં એક દ્વારકા નું મંદિર આવેલ દ્વારકાની મંદિર માં જ આપડણે દર્શન કરીને આવીઈએ ત્યારે બારે આવીઈએ તો પણ એમાં ગોમતી ઘાટ નો મસ્ત ત્યાં નજર આવેલી છે ગોમતી ઘાટની અંદર આપણે વાતચીત કરે ને તો આપડે ગુમતી કાઢ ને એ આપવા વંગ વાતચીત કરે એવી વાતચીત કરે કે તમે એ આપડે આપે એને પૂછી રહ્યા છે એ આપને પૂછી રહ્યું છે મસ્ત એમનો દરિયાનો હ ખળવા જાવું તોું હોય છેછ અંદર દરયો ઉમટી મારતું હોય પણ આપણને અવાજ આવી રહ્યો હોય છે જેમ કે ત્યાં ફરવાને, ત્યાં નહાવાને, ત્યાં બહુ જ મજા આવે. પ તમે વાત જ જવાદ હા.
હા ત્યાં અમે એક વખત ગયા એટલે એક વખત એક છોકરો ડૂબઈ ગયો હતો.
અચ્છા.
ડૂબાઈ ગયો એટલેઈરો એ પેલું મોજું આવે ને મોજું એ મોજું એમના માથે ચડી ગયું એટલે ઈરો દબાઈ ગયો. દબાઈ ગયો એટલે એનું મૃત્યુ થઈ ગયુ. મૃત્યુ થઈ ગ એટલે એ દિવસે અમને સાહેબ પણ પ્રવાસમાં. જવા જતા એટલે બધું એ કાઠી સિચ્યુએશન આવી ગઈ હતી એટલે મને એવુંકોની
હા. હા.
આમ થોડુંમ કાંઠી રીતે એટલે પસી તો પણ અમે નાવા પડ્યા. અમા વિશાલ ભાઈબન હતો. એ પણ એમ ગાંડા જેવ છે. એટલે અંદર પડ્યો પરો.
હા હા
હા કશું વિચાર્યા વગર તો બધા ના આવ્યા અને મજા કરી ઓમ પેન્ટ ઊંચા ઊંચ ચઢાવ દીધા. અમે પણ ચડડા ના પહેરતા
હા હા
હા એટલે એમ નાવાની બહ મજા આવી ઓમ તમે વાત છું કરો એવી મજા આવી
એમાં પછી આપણે ફરવા જઈશું નેમાં હ બધા ન સંગા જઈશું.
હા હા
તો એટલે બધા સંગથ હોય એટલે મજા આવે આમ આપડે બી હોય એટલે ઓર મજા આવે.
હા તમારી પણ વાત સા તમારી પણ વાત સાચ આપણે બંને ભેગા થઈે ત્યારે આ આકાશ એક અ આકાશ પાતળ એકમેક થઈ જતું હોય છે.
વાત તો મારી સાચી યાકાસ પાતળ ત્રણ બધું એક જમ થઈ જયાતું પછી
હા એક થઈ જાય. હા ઉછળ પાછળ કરી નાખીએ.
હા ઉછણ પાછળ થઈ જાય છે.
હા હા પણ એમાં એવું હોય છે કે આપણે જો ફરવા જઈએ ને ત્યારે આપણે બંને એકલા જ રહીએ છીએ કે જેમ કે આપડણે બંનેની વાતો પછી જે બીજા લોકો જે કાર્ય કરતા હોય. એમને કાપવાની એમને આપડે બહઉ મજા આવતી હોય છે.
તમે પણ ગલત ગલત જગ્યામાં તમેસવા માંડો છો તમે એમ. એવ ને એવ તમે મને પસાવશો એટલે કેવું કે તમે જતા જશો પણ અમેેમાં નહી તમે ભેગા લઈઇને જાવ છો.
આ વાત સાચી છે જે
આપડે એક વખત હનુમાન મંદિરે ગયા તમે ખબર છે ઈ મને વાત કરો તમે ઈ મને છે મે એમ તમે અસડતા હતા.
હા વાત સાચી છે જેમ કે મને કઈ પ્રકાર ન હશું આવતું હત મને ખબર નથી. પણ જે હું હસવા માંડ્યો એ તમારા જ મોટામાંથી ફકા નીકળવા માંડ્યા એવા ફકા નીકળવા માંડયા કે એ તમે હસવા માંડ્યા કે તમે મને એવું કેવા માંડ્યા કે તમે મને એવું જ એ તમે તું તો જતો જાય પણ મને પેળો લઈ જાય એવું તમે મને કીધું તું કીધું હતું ન
હા ચોક્કસ હું તમારો ભેળો જ આવશ અમે ત આવો પણ ભળદ આવીશ.
હા કઈ વાંધો નહી ત્યાં પણ હું તમને ભેગો લઇ જઈશ કે કાંડ મુ કર્યું પણ તમે જે ધર્મ કરજો પણ એનું કાંડ ગણીતા તમે.
હા હા તારમગર તો પું થોડું ઉડે ને એવું તમે બધું કરીને મકકો છો.
હા વાત સા
હવે સ્વર્ગમાં કે નર્ગમાં જશું પણ આપડણે ભેગા જઈશું
હા કઈ વાંધો ન આપડે ભેગા જું હોયને ફ સુંદર જગશે ત્યા હ કભેલી લઈ ગવા પણ
એન હવ મજા કરશે
હા તો તમારું શું કેવું છે અં મા થ આવું છે
હા તમારે અંગત આવશે ચોક્કસ કભર ઠેલી બેેલી લગાવને તૈયાર હજું એટલે આપણે બધા બે હંગાત જઈશું
હા કઈ વાત આપડે કભાઈ ઝોલા લઈને નીકળી પડવાનું છે ોલો એવું હોય હો જ હોય અસલમાં અંદર ભભી ને ખોડ અંદર એ પાક પાડેલી હોવ બધું અલગ સાફ ભેળો રાખવાનો છું સાફો રાખવાનો પછી આપ કોઈ બીવરવતું હોય ને ત્યાં ફસ જઈને આપણે એને બહાર કાઢવાનું અને બીવરાવાનો
હા તમે વાત કીધી સાપ ટેગો રાખવાનો એ આપડે વા જે એમ રાત તો ભેગો રાખવો જ જોય છે કેમ કે કોઈ ભીભરાવે તો ડંક મારે ડંક ડેંક મારવા જોએ હા તો ડંખ મારવાારું જોઈએ આપડે સાપ એલે સાપ આપડે સંગત ભેગો રાખવો જ જોઈએ અને ચોલો આપડણે વળગાડી નાખવાનો વાસણ બાસણ અંદર વાટકો બાટકો બધું અંદર લઈ લેવાનું ચરો લઈને તો લ આવે ને પેલી પોંગળી વગાડવાની એીરી વગાડવાની રાખવાની અને પછી સાપ અંદર રાખવાનું કોઈ એવું કોઈ પાવર બાવર કરતું હોય તો સાપ કાઢવાનું ડંખ મારી નાખ સાપ ને આપડો ભણલો સાપ હોય ને એટલે એ ડંતર જ મારી નાખે
વાત સાચી છે આપડે જે અમુક વિસ્ટાગ્રામમાં વિીડયો આવતો હોય છે જેમ કે નાગીણ વગાડતા હોય એવી રીતે નાગીણ વગાડતા હોય છે જેમકે કડવા તો હોય ને એ રીતના ઉલડે છે કે જોને ઈ
સાચુંગલો સાચ સાચુકલો કરીડી ગ એવું
હા સાચું ક લો કલટી ગયો હો ની એવી રીતે નાટક કરતું હોય છે પ્છી એ મને જોતા જોતા એવી રે ચડે કે મ અસગર લઈને ગ વળગાડું પરરો
વાત તમારી ચોક્કસ સો ટકા સાચી વાત જેમ કે એવો નાટક કરતોો ઈ પછી એવું એવું ના કરે
હા એવું ના કરે હા તમારું બીજું
એટલો મોડો ઉઠો છ ને હું કે મારો કુકડામાં જન્મ થયો હોત ને તો એમાં મોડદ ઉઠ
વાત સાચી છે તમારી ખેડત જેમ કે
એટલો મનુષ્ય છેવ તો હું આટલો મોડો ઉઠ્યો છું ત કદાચ કુકડો હોત તો એ હું મોો દૂઠ
હા વાત ચાલતી છે એમ કકડું કેક કેક કકઈ વહેલો ઉઠે ને ને
હા એ કેક કેક પણ તમે ધવલભાઈ તમે કુકડો હોત ને તમે વેલા ના ઉઠો ને ત ચ પટાઈ નાખો તને કેક કેક કરતો કે
કેક જઈને બોલોત બીજું કોઈ ના બોલોત કાલે એમ ઉવાડી તો પકડ આંડેથી પકડીને ક્યાંક કઈને કરો બીજું કોઈ ના કરો તો આપડે હા
કેકમ હા તમારી સાથે કુકડો બનવામાં આપડે ફાયદો નહી
હા કુકડો બણવા અમે ફાયદો નથી છે હા આપડ કુકડો બનીને વહેલા ના ઉઠી કરતા હોય તો આપડણે કુકડો બનીને શું
હા હા કુકડો બનવાનો તો મતલબ કશું નહી તમા ભાઈ
હા કશું કોઈ નહી
બીજું કો તમારે કોઈ બીજું
હા બસ અમારે શાંતિ છે તમારે કેવી શાંતિ છે
હા શાંતિ છે તમારે ફોરા બોવા બધું મળી લીધું
હા અમારે ફુવારા બધા ચાલુ કરી નાખ્યા છે ને હવે મગફળી કાી ભટ